બ્લો.
હું કરે?
કઈ ની બેહીરેલી.
ખાધું કે બાકી?
જમી લીધું બઉ ક્યારનું ને હવે આરામ મસ્ત ટીવી જોઈએ.
મે હવ બેહી જ રેલી બસ કઈ નઈ ખાઈ લીધુ હમણાં જ. મેં કરું બઉ ઘણા દિવસ થઇ ગયાને આને ફોનની કરલો તો ચાલ આજે ફોન કરવા ડે એમ.
મેં તને ઘર વિચાર કરલો હારા ભૂલી ગેલી કે હું એવું કેને. એવું વિચાર્યું મેં ત મલેહન હાાલ કાં જેવી જાય હમણાં.
હમણાં ટા શું કેઈ કામ જ એટલું ઘેરે કે વેકેસન ચાલે એક તો બહુ આપડું. એટલે બધું ઘેરનું ને એવું કામ કરતા જ બધું થઈ રે એટલે તો ભાઈ ટાઈમ જ નહીં મલે કે ફોન ને એવું કરું તને એમ.
કરવા ના યાર આમ.
ટાઈમ મને ટો કરું કે નઈ ટાઈમ જ નહી મળે કે કઈ કરવું એમ એટલે આજે આજે ટાઈમ કાઢો તારા હારુ ફોન કરવા ખબર કે તન
એ તો તું ના લીધતી ત્યારે જ અમારે ત્યા બો રમવા આવી રતી હતી હમે તો આવે હવ નહી
હાલા એટલે કઈ ને એમ હમણાંતો હવે મોટા થઈ ગયા એટલે કામબી વધી ગયુ એમ ના લડાઈ ને બહુ મજા આવતી કે ભાઈ આપડે
ઈંડાચોર ને એવું બધું રમતા આપડે ખબર કે ઈંડા ચોરને પછી ખીપચી પાટા અને પહી પેલું પકડદાવ ઓલુ રમતા અને સાતખીપચી ને એવું બઉુ મજા આવતી
હા ને બધુંમાં મેં જ હારી જતી હતી ને તું જીતી જતી હતી
તું બઉ ઢીરી હટી એટલે હું કરે અમે તને રમતાજ ની આવડતુંને
હાચે હું કરે બીજું
કઈ નઈ ને તને તો પેલું ટીવી ટીવી ચાલુ એક સાઈડ થી કાર્ટૂન ચાલ કે તું રમ અમાર તો પેલો નાલો ભાઈ શકે નહી એમ તે જોયા કરે એટલે કઈ નઈ એમ
હા
પછી તુ નાની હતી ત્યારે બોલ બેટ વાળું માં તો તને શું ક બોલ તો લાગતા જ નહી તને તો હારા
તે તો તું એ શીખાવેલું ત્યારે મને આવડી રહેલું ને તો હજુ નહી આવડે
અરે કે એમ બરાબર નાખવાનું તું તો એ ઊંધે ઊંધે જ નાખતી બોલ ને હો ખાલી બે બ બેટિંગ કરતા આવડતું બોલ તો નાખતા જ નહી આવડતો તને તો
અરે સંતાકુકડી રમાવાની બહુ મજા આવતી હતી હને
હમ હાચે હાચે તય્યારે મજા આવતી હતી કે
અમે તો સ્કૂલ માં લગચની વાર બોર રમતા હોતા ચાર કોણ રહી જાય મસ્ત
તે તો અમે હ બહુ રમેલા સ્કૂલમાં આપડ હાથે રમતા
એક જણ બને તો બ બની જ પી કોઈને જીતવા જ નહી
એવું જ મજા આવતી સ્કૂલમાં પણ તમે શું કે પેલું તો અમારા ક્લાસ અલ્લાગ ને અમારો ક્લાસ અલ્લાગ એટલે પેલા રમત ના પીરીયડ રહી તે અલગ અલગ રે એમ અલગ અલગ વાળ રેતે એટલે બાકી મજા આવતી હું ગઈ
હા મે ત મસ્ત પીટી ના પીરયડમાં તો મસ્ત ચણા ને હું ખાયા કરતા હતા
સ્કૂલ ના બાજુમા પેલો વેચો આવતો હતો એજ ને
હા મસ્ત ગેટ બંધ હતો તોબી મસ્ત આપી દેતો હતો બહાર જ નહી નીકળવા દેતા હોતો અમને તો
ટીચર બહુ વળતા હોતા બહાર નું વેફર એવું બધું ખાય ને તો બહ ખીજવાય
તો બીમે તો લેવા જયા કરતો મસ્ત ભેળ વાળો આવતો તો ભેળ બનાવે ભેળ વાળા કાકા એલાવે
ત્યારે તો તું નહી આવતી હો હતી સ્કૂલ
મે તયાર બીજી સ્કૂલ માં એટલે
એટલે જ તો બહુ મજા આવતી હતી
પહી સ્કૂલ બડેલી ત્યારે પછી ત્યારે ખબર પડીડી કે હા આવું બધું એમ પણ અમે મેં જય સ્કૂલ માં આવી ને તો પહ્યા પેલા હું કે ચણા વાડા વાળ આવતો જ ન ખાલી ભેલ ખાઢેલી અમે તો બસ એજ
હા પણ ભેળ આપડે પેલા સાદા મમરા વાડી બનાવીએ ને એ નહીં બનાવાની પેલા તૈયાર પેલું પેકેટ આવે તે પેલા સેવ ને મમરા વાળી
તે તેનું બનાવવાનું મસ્ત લાગે તે
તીખા મમરા કે મોરા મમરા
બેવજ પેલા લસણિયા મમરા ને મોરા મમરા આવે તે બેઉ મિક્સ કરીને તેમાં દાળ રાખવાનું ને બીજી બધી બે ત્રણ જાાટણી વેફર મિક્સ કરી દેવાની મસ્ત લાગે ને લીંબુ ને કાંદો કાંદો તો મે ખાવા નહી પણ કેમ
ટામેટું ને કાંદો દાળ હે સેવ ને એવું બધું હે ને
હા એવું જ
આપડે એક વાર બનાવી લીધી તે હે ને બહુ મસ્ત લાગે લી કે
આપડે બધા પાંચ છ જણા ફ્રેન્ડ ફ્રેન્ડ થઈને બનાવેલી તો મસ્ત લાગેલી
પ્લાન બનાવીએ આપે ગોઠવીએ હું કઈ એકખદ દિવસે
હા અ ચાલ ની કે હું મસ્ત ફરવા જઈ પછી ત્યાં બનાવ હુ ને મસ્ત લાગેે
હમણાં થોડાક દિવસ પહી જાય હમણાં અગરે કામ બો છે મારે એટલે આ તો અઠવાડિયા બાજુ ગોઠવીએ આપડે બધા વાત કરી લે હું બટા ફ્રી હોય એ દિવસે પહી જા હું ફરવા હું કે ત્યાં બનાહુ
ચાલે હું કે પણ કા જા હું જગ્યા
ચાલી ની કેથે ફરહું એમ જ કઈ લોકેશન હારું હોવું જોઈએ બસ આપણને તો
મસ્ત એક વરસાદ આવે ને ત્યારે જહુ વરસાદ વારમાં મસ્ત ફરવાનું એમ ડુંગર બાજુની બધું મસ્ત
હારું હારું ત્યારે જહું તો એવું કરહું એક વારહાદ પડી જવા દીયે હમણા આપડે હમણાં તો આવ્યો પણ થોડોક જ આવ્યો એટલે જખું કે બાર બર વરહાદ આવે ને તેના વહી એને હું કે થોડો થોડો ધીમો જેવો રહી તે દેસે નીકળી જવાનું ને ગેર થી બટું સામાન એ બડું લઈ જવાનું આપડે બેલ નું બનાવવાનું તે ને પહી તને જઈ ને બને હું એવું કરું પેપર ને એવું બધું ઘેર થી લઇ જ ને આપડે મીઠું મરચું ને એ બધું લઈ લેવાનું હું કે તો મસ્ત લાગે મરચા લાખે તો હુ તે તીખા તીખા તો મસ્ત લાગે હુ કે
હા મસ્ત લાગે છત્રી ને એ બધું લી આવજે
ચલની ચલની લઈ આવ મારે ઘેર રેનકોટ છે ને રેનકોટ લી આવા બે રેનકોટ છે મારા તે એક રેનકોટ તને આપી દેવા લે લયજે
હા મે તો વર વરહદ વરહદ આવે ત્યારે જ લેવાની છે હમણાં તો લેવાની ની સે
હમણાં હા હું કે હમણાં હમણાંથી લઈને બી હુ કરવાો ને હું કે બરાબર વરહાદ આવફા ત્યારે નો નવો આવે લો રે તે લેવાનો હુ કે નવી પેટન ને એવા બધા હુ કે
હા આજે તો મસ્ત સે અઠવાડો સે અમારે અહી તો અટવાડે જની સમસ્ત ભજીયા ખાવા પસી
મજા આ કે ખા સાડાય ભુજએ ખ બના
આપડે કોલેજ જયારે જ્યારે મસ્ત તો અરે અહીિયાયા અઠવાડિયું રહી તો ખાવા જતા
સમોસા અને ભજીયા અને ડાબેલી ઉ કે
હા પણ અહીિયાયાનાઙ ભજીયા નહી ભાવે એમ ખમણ ને સમોસા જ મસ્ત લાગે
ખમણ ભી વેચે કે હય
ખમણ ભી વેચે જ ને તો ઢોકળા ભી વેચે
બઉ બધું લાગ્યું હ આપડે તયરે જાા ત હતા શું ક ખાલી સમોસા ભજીયાહતા ને બહજ બોજતા પેલા કાંદા વાળા ભજીયાઅને બટાકા વાળા એમાં અલગ અલગ રેટ હમણાં લાવવા હે કે
હવે તો સેવ પુરી ને દાબેલી ને પાણીપુરી ને પેલું ભેલપુરી ને ચાાઈનીઝ ભેલને બધું જ હ તો
ચાઇનીઝ બલ ભી મસ્ત લાગે કે
હા ચાઇનીઝ ભેલમસ્ત લાગે પણ મને તો પાણીપુરી જ બી ભાવે
પાણીપુરીમાં એમ મજા આવેા ની એમ અલગ અલગ ફ્લેવર ફ્લેવર વાળ બહુ ભાવે હ મને તને કઈ ભાવ હ
મને તો મીઠી આંમલી વા એક મસ્ત લાગે એક જલજીીરો વા.
મેં તો મેં બજાર જામ ને તો પાણીપુરી ખામ ને તો ફ્લેવર વળી જ ખામ પેલી એને શ કે લસણ વાળી ફ્લેવર ની રહી પછી તીખી પેલું તીખું રે તે મીઠી મીઠી પાણી વાળી એમ ચાર પાંચ હજાર ના ફ્લેવર તજગી ખાવા જ મસલા કેજ વધારે જેવી ભાવ મને
મને બી તેજ વધારે ભાવે
મેં તો સ્કૂલ માં જતી હતી રોજ ના પાણીપુરી તો ખાવા જતી જ
મીઠી જ પાહી પાણીપુરી બોખાટીી કેે તું ભહી આપડે એક વાર જાટાથી
એ આપડી બસ મળે આવે એટલે મસ્ત ખાવા જતા પછી ખાઈ એને ઘેરે આવતા
ે મત લાગતો કે પેલા કોબીને કચુંબર આપતા કોબી ને કાંદો ને સેવ ઉપર આપતા
ચણા મસ્ત ચણા મને તો ચણા બહુ ભાવે
ચણા ને કોબી નુંમાં સયું ગઈ
હા મને તો કોબી ના ભજીયા બહુ ભાવે યાર
એવું કે કેવ બનાવે ખબર
હા કોબી કાપી કાડવાની પેલું નોર્મલ પેલા બીજા બા બનાવે તેવી રીતના જ વરી કોબી કાપી ગડવાની ને ચટણી ને બેસન ને રાખી દેવાનું ને થોડી ખાલ રાખવાની ખાલ રાખે તો મસ્ત લાગે મેં પછી તળી ને બના મસ્ત પણ મને ચટણી બનાવતા નહી આવેડે ખાલી ભજી જ બનાવતા આવડે
કોબી એમાં એ ભજીમાં ખાંડ બી રાખે કે
હા ભજીયામાં ખાડ રાખે ને તો મસ્ત લાગે ખાડ ને બલબ ગોળ રાખે ને તો બી મસ્ત લાગે ે
એટલે અમેટા હવે બ જેવા ને પણ એમાં તો ચટણી ને એવું જ લખે ખાંડ ને એડ નહીં લખીએ અમે
એકવાર બનાવી છેજ મસ્ત લાગે તોને પછી આમાં ને પેલું કોબી એ પે કોળું ના પ જે ભી બહુ મસ્ત લાગે ખમણી ને બનાવાનું એકદમ મીઠા લાગે અંદર થોડી ખાલ રાખવાની
નીખાધે લય તો એ તમે બજારને એવા ગેઇલા હોઈ ત્યારે ખડેલા એજ બાકી એમ તો ઘેરે નહી બનાવી અમારે તો કોઈ બનાવે નહી.
અમારે તો મેં કોઈ વાર બનાવું મસ્ત લાગે.
બનાવજો બનાજો એકદ દિવસે ઘેરાવા ભજીયા ખાવડાવ દે મને ભજી બનાવીને હે ને?
હા હવે મેહો ચાર કપપા જવાની છે.
ચાલ તો એક દિવસે આવા તારેા ઘેરે ત્યારે બધું બનાઈ ને ખવડે છે એમ તો બહુ બધી વાત કર લખીએ આપડે આજે તો હું કેઈ?
તે જ તો હવે તો તું ક્યા રહ ફોન કરે.
કર કર કઈ ન કઈ ઘ આખડી હશે હારું ચાલ હે ને
હા ચાલ.